હલો ભાઈસ ના કેમ છો તમેં?
જય શ્રી કૃષ્ણભાઈ તમે કેમ છો શું કરી રહ્યા છો હમણા?
બસ ભાઈ મજામાં બસ કરીને હમણા પ્લાનિંગ કરી રહ્યા છુ હમણાં વેકેશન છે તો ફરવા જવા આવું તો તમે કોઈ દિવસ કશું ફરવા એવું ગયેલા હું તોમ સાપુતારા ફરવા જઈ રહ્યો છું કારણ કે ચોમીસુ વરસાદ ની સિઝન આવી રહી છે અને ગુજરાતમાં સૌથી ફેમસ જગ્યા છે એ સાપુતારા અને સાપુતારામાં એટલી મજા આવે છે કારણ કે ઉપર પહાડી વિસ્તાર છે અને લોકો ઉપર જાય છે. ત્યા વાદળો બાજુ માંથી જતો હોય છે હલકો હલકો વરસાદ પડતો હોય છે અને ઘણા બધા તો જોવા મળે છે સાપુતારા ની જેમ બીજું ફેમસ જગ્યા છે તો વિલસન હિલ ત્યાં પણ ઘણા બધા પ્રકારના દૂધો હોય છે. અને સારું એવું વાતાવરણ હોય છે લીલું ચમ હોય છે. અને સાપુતારા અને વિલ્સનની વાત કરીએ તો સાપુતારામાં ઉપર ઘણી બધી હોટલો પણ છે અને ત્યાંનું ફેમસ છે ત્યાં પેલી જે ચોકલેટ મળે છે તે અમે ખા ખુબ પસંદ કરી છીએ અને ફેમિલી માટે પણ લાવીએ છીએ એજુ જે મારે એતે વિસ્તારો વિસ્તારમાં જેટલા લોકો હો તે લોકો માટે પણ લાવે છે અને ત્યાં ચોમાસામાં જયારે રોજ પડતો હોય ત્યારે ત્યાં બેસીને મેગી ખાવાની કઈ અલગ જ પ્રકારની મજા આવે છે કારણ કે ત્યાંનું વાતાવરણ જેટલું મસ્ત હોય છે ઠંડક ભરય્યું અને કેટલાક બધા પ્રવાસીઓ ત્યાં આવે છે બધા દૂર દૂરથી મહારાષ્ટ્ર થી આવે છે અને ઘણા બધા તા દૂર દૂર ના લોકો સુરત છે વડોદરા છે ઘણી બધા દૂર દૂરથી લોકો ત્યાં નજરો જોવા માટે આવે છે. અને ઘણી બધી બસો પણ આવે છે ત્યાં ત્યાં ઘણા બધા પ્રકારના અકસ્માત તો થાય છે પણ લોકો ત બી ત્યાં આવવાનું પસંદ કરે છે કારણ કે ત્યાંનું વાતાવરણ જેટલું હોય છે કે આપણા મનને ખૂબ મજા આવે છે. અને બીજું તો શું કેવું તમે કોઈ વાર ગયા સાપુતારા
હા ભાઈ સાપુતારા જે હિલ સ્ટેશન છે હું તો ઘણી વાર જાઉં છું ને મજા આવી જાય. કાર કે ચોમાસા સિઝનમાં જો જઈએ આપણે તો ત્યાંનો જે નજર હોય તે અલગ જ હોય છે. આ બધી હવા બ ઠંડક આવે છે અને આખું વાતાવરણ ઠંડક ભ હોય છે. જે બધી બધા વાદળો આવે છે નીચે નીચે મજા અલગ જ હોય છે તમે જે કીધું કે ત્યાં જો આપડણે મગી જો ખાઈએ તો ત્યાંની તો મજા અલગ જ છે. કારણ કે અમે તો અમારા ફેન સાથે જઈએ તો ત્યાં તો અમે ત્યાં જ બનાવીએ મેગી અને બધા લોકો સાથે વાચી કે જેને ત્યાંની મજા માડી કારણ કે સાપુતારામાં એ ઘણું બધું ફરવાનું છે અને ઘણી બધી પ્રકારની રાઈટ પણ ઉપર આવી ગઈ છે અને નાના છોકરા પણ ઘણા બધા સારી પ્રકાર રમી શકે. બધી પ્રકારની રમતો પણ ત્યાં આવી ગઈ અને ઘણી બધી રાઈડો પણ ત્યાં છે અને ઘણા બધા લોકો ત્યાં જવાનો બધા બધાને ગમે છે કારણ કે ત્યાંની જે હવા છે તેની જે વાતાવરણ છે તે તો કઈ આપણા ગામડા અને તે બીજા શહેર કરતા ક્યા અલગ જ છે. એટલે કે એવા બધા હિલ સ્ટેશન ફરવું જોઈએ તો આપણા મગજ પણ શ્રેષ્ રહે અને આપણે સારું રીતે મગજ ફ આપણું મગજ પણ સારી રીતે દોડે તે માટે આપણા આવી બધી સ્થળોનું મુલાગત લો ખૂબ જરૂરી છે અને બાકી તો આવું તો ઘણા બધા સ્થળો એમ છેમ જેમ કે દોણ ડુંગર છે પછી આવા બધા જેમ કે મહારાષ્ટ્રમાં ઘણી બધી પ્રકારના આવા બધા અ હરિહર ફોર્ટ છે ઓર પ્રકારના બધા એડવેન્ચર વાળા બધા ઘણા બધા સ્થળ છે તે જવું જઈએ ડ કરવું ખબ જરૂરી છે કારણ કે આપડણે જો આવ બધા પ્રકાર એડવેશું તો પછ આપ શરીરને પણ સારુંલ મળશે અને સારી ફશે કારણ કે આપણે ઘરે બેસી રહીએ તો પછી આપડું સ્રીર આલસું પડી જાય છે એટલે આળા સ્થળોની મુલાકાત લેવી ખૂબ જરૂરી છે બાકી તમે કોઈ આવા બીજા સ્થળે કોઈ ગેલા ગુજરાત ના પ્રખ્યાત સ્થળે
હા ભાઈ અમે ગુજરાત ન બીું પ્રખ્યાત સ્થળ છે તે દ્વારકા નામે ઓળખાય છે અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન નું મંદિર આવેલું છે ત્યાં હું ગયેલો છું ત્યાં એટલો મસ્ત નજારો છે ત્યાં બ્લુ કલરનો દરિયો છે પાણી બહુ શુદ્ધ હોય છે જે દ્વારકા જૂની દ્વારકા છે તે પાણીમાં સમય કહી એમ લોકો કહેવામાં આવત હતું પણ લોકોએ રિસર્ચ કરી સાચોમાં એ ઘટના સાચી છે અને સબ ટન દ્વારા લોકો હવે ત્યાં નીચે દ્વારકા જોવા પણ જાય છે અને દ્વારકા જે ઉપર આપણું મંદિર છે તે તેની સ્ટોરી એ છે કે તે દ્વારકા હિન્દુ ધર્મોમાં સૌથી પવિત્ર ચાર ધામ અને સામ અને સાત મુ નગરીઓનો પૈકી એક છે મહાકાળ જયારે મહાભારતની કાળ હતો ને ત્યારે શ્રી કૃષ્ણ એ મહાભારત યુદ્ધમાં પાંડવના માર્ગદર્શન આ જ નગરીમાં આપેલું હતું અને જે શ્રી કૃષ્ણ ના જે બાળપણના મિત્ર છે સુદામાં તેમનું મિલન પણ દ્વારકામાં જ થયું હતું જેથી કરીને લોકો દ્વારકા ફરવા જ ખૂબ પસંદ કરે છે અને દ્વારકામાં ઘણી બધી એવું ફેમસ છે જેમ કે છાસ છે ત્યાંના સમહ એ બધું ઘણું બધું ફેમસ છે અને દ્વારકાની નજીક જ આવેલું બેટા દ્વારકા જે મહેસાણામાં સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે દ્વારકાએ અ દ્વારકા ચો્ખા સુધી બાળકે ઓખા સુધી આવેલું છે બાકી તમે કોઈ દિવસ દ્વારકા ગયા છો
હા ભાઈ દ્વારકા તો મેં નથી જોયું પરંતુ તમે જે કીધું કે એની બધી સ્ટોરી બધી હતી મેં સાંભળેલી હતી અને મને ઈચ્છા હમણા થયેલી છે અને અમારા ઘરના બધા લોકો પણ કહેતા હતા કે દ્વારકા એક વાર તો જવું જ છીએ અને આપડે પ્લાન કરી ર્યા છે ક્યારે જવું છે ને ક્યારે નહી જવું છે બલું કારણ કેરા ઘરે બધું કામ છે એટલે ફરવા જવા મોલીમ તો નથી જ કારણ કે આ વર્ષે તો હું ઓછો ફરવા જવાનું ઘરે કામ હોય છે એટલે અને હમણા જો થોડી ઘણી એવા જે દિવાળીમાં વેકેશન થોડું ઘ મળશે તેમાં જવાનું બધા ઈચ્છા કરીએ છે દ્વારકા અને મારા ઘરના લોકો પણ અ ગયા જ નથી એટલે કે ફરવાનો લોકોને પણ ખૂબ ગમે છે કારણ કે અમારા ગામ એટલે કે જે અમારા ગ ઘર વાલા છે તેમને તો અઠવાડિયા ગવાં હુસેન જોવાનું ખૂબ ગમે છે અને અમાર નજીક એવું તીથલ પણ સારું એવું આમ તો જોવાલાક સ્થળ છે અને બધા લોકો ત્યાં આવે પણ છે એટલે મજા આવે છે કારણ કે આપણે થોડું ઘણું ફરવું જોયું જ છએ કારણ કે હવે તો ચોમાસાની સિઝનમાં તમે જાણો જ છો કે આ બુંધું તમે કીધું કીધું કે હિલ સ્ટેશન સાપુાતારા ખૂબ પ્રખ્યાત છે અને બીજું અમારા બાજુ એવું તો મોટી થી કરોડ કરને પણ એવું છે પ્રખ્યાત ત્યાં પણ હું તો અમારા જે બધા ફ્રેન્ડ સર્કલ છે તે મોસ્ટલી ચોમાસાની સીઝનમાં એક વાર તો ત્યાં જઈએ જ કારણ કે તે અમે ત્યાં જઈને મેગી પણ બનાવી અને ત્યાં જવાની મજા અલગ જ છે કારણ કે એ પણ એ તો બધું ઉપર આવે આવેલું છે કે ત્યાંના બધું જે પ્રકૃતિ છે જેમ કે બધા ગામના લોકો કેવી રીતે રહે છે કેવી રીતે ખેતરમાં કામ કરે છે કેવી રીતે ખેતી લોકો કરે છે નજરો દેખાય છે અને ત્યાં એકદમ ઉપર જાયને એવું બ ત્યાં પણ એવ સારું એવું જોવા લાયક સ્થળ છેને ત્યાં પણ અમે સારા ફોટો પાડીએ અને ખુબ મજા કરીએ અને અમારા ઘરના લોકો પણ ત્યાં જવાની બધા કહે છે અને અમારા ઘરના લોકો પણ ત્યાં આવે છે અને એ લોકોમાં ખુબ મજા કરે છે અને ત્યાં અમે મેગી પણ બનાવીને ખાઈએ છીએ શું તમે જગ્યા ગેલા તમે પણ એમ તો અમારા એટલે કે આપ નજીક ના છે એટલે તમે પણ મોટી કરવાનું નામ તો સાંભળેલું હશે ને?
એવા જગા પર અમે ફરવા ગયેલા અતા, ત્યાં ખુબ મજા આવે છે, ત્યાં ઉપર ઘણા બધા વર અંદર વ્ય અં વસ્તીઓ પણ છે અઈથી વલસાડ થી લગભગ દોઢ કલાક જેવો લાગે છે રસ્તો ત્યાં જા મોટી કોડલ જા જાવામાં વચ્ચે ધરમપુર પણ આવે છે, ગનકપુર એ બઉ ખુબ સુંદર ગામ છે, ત્યાં પન ફરવાની મજા આવે છે. અને તમે કીધું જેમ મોટી કોરલ એવુ હિલ સ્ટેશન છે તો ત્યાં જાવુ જાવાનું તો સારી વાત છે પણ એ કોઈ દિસ આપડી જગ્યા પચાવી ત્યાં જે જંગલી પશુઓ છે તે પણ રહે છે પશુ પક્ષીઓ જેમ કે દીપડો છે વગેરે તો તેને આપણે ધ્યાન રાખવું જ જોઈએ કારણ કે આપણે ફરવા તો જાયા કરીએ છીએ પછી તે પશુ પક્ષીઓ જયારે સામને આવે ત્યારે આપડુ આપડા પર અટેક કરે છે, તેઠી કરીને આપડે એ વસ્તુનું ઢ્યાન રાખવી જોઈએ અને આપણા ગુજરાતમાં બીજું છે ગિરનાર ગિરનાર આપણા જુનાગઢમાં આવેલું છે. અને ગિરના એ હિન્દુઓનું ખૂબ અ ભાવભર્યું અને શ્રદ્ધાપૂર્વક એ લોકો ત્યાં ગિરનાર જવા પસંદ કરે છે ગિરનારમાં અંદાજે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે. જેઠી કરીને લોકો જાય પણ છે અને આ ભક્તિભાવથી જાય છે જેઠી કરીને માતાજી ઉપર આપણાને સારી રીતે પેલું કરે છે, તમે કોઈ દિવસ ગિરનાર ગયા છો?
ના ભાઈ ગિરનાર તો હું નથી ગયો, પરંતુ પાવાગઢ છે પછી અમારા નજીક એવું પારનેરા છે, ત્યાં હું ગયો છું. અને ત્યાં જવાની મજા અલગ જ છે કારણ ગિરનારનુ મેં નામ તો સાંભળેલું ને શું હિસ્ટ્રી છે તે પણ મને ખબર છે અને તમે જે કીધું કે કેટલા પગથિયા છે એ પણ મને ખબર હતી અને ત્યાં જવાની તો મને ઈચ્છા પણ છે પરંતુ ઘરે વેલા જયારે કે જ્યારે મને એકલું નથી મોકલે ને ફ્રેન્ડ લોક સાથે જાઉ તો પણ મન નથી મોકલે એટલે કે અવે ઘરે વારા લોકો જોઈએ પર પરવાનગી આપે તો મને જવાની ઈચ્છા આમ તો છે જ ત્યાં ને ગિરનારની શું હિ સ્ટ્રી છે એટલી બધી મન દીપમાં નથી ખબર પરંતુ આ થોડું ઘણું ખબર છે અને ને અમારે જે અમ નજીક એવુ પારનેરા છે ત્યાં તો હું દર એટલે દર વીકમાં એક વાર જઉં છું ને ત્યાં માતાજી ની સારી રીતે ભ કેટલેક પૂજા કરું છું ને ત્યાં પાછો આવી જાઉ કાણ કે અમાર નજીક જેવું એ સ્થળ છે અને ત્યાં પણ ઘણા બધા લોકો ફરવા આવે છે અને માતાજી ની સારી રીતે ભક્તિ કરવા આવે છે અને ખુબ ત્યાં મજા કરે છે અને ખુબ ત્યાં ઘ નવરાતિ માં તે ત્યાં જવાની મજા અલગ જ હોય છે કાણકે ઘણા બધા લોકો ત્યાં ગરબા રમવા આવે છે અને ગરમાની ગરબાની ખુબ સારી રીતે મોજ માણે છે અને ત્યાંની મજા કંઈ અલગ જ હોય છે કાણ કે નવરાત્રીમાં તો માતાજીની પૂજા સારી રીતે બધા કરે છે અને ત્યાંનો જે માહોલ હોય છે તે કઈ અલગ જ બની જાય છે અને ખૂબ મજામાં કરીએ છીએ અને બાકી તો હું ગુજરાતના સ્થળોમાં તો તમે જાણો જ છો કે બીજા તો સોમનાથનુ મંદિર તે આપણા જે આવેલું છે નજીક એવું, તે પણ ખૂબ પ્રખ્યાત છે કાણ કે મોસ્ટલી સોનાનું જેવું બનેલું હોય એવુ બધા કેય છે અ મેં ગયો નથી પરંતુ મને થોડી ઘણ જાણ મલી હતી શું તમે ત્યાં ગયા છો?
હા ભાઈ સોમનાથ તો હું પન નથી ગયો પણ હું ફરવા જઈ જવા વિચારી રહ્યો છું કારણ કે ઘણા બધા લો કેય છે કે ત્યાં જાવા જેવુ છે ત્યાં ખુબ મજા આવે છે, ત્યાં બધા ભક્તો આવે છે અને ખૂબ આનંદ થી ભગવાનની આરતી નો અને પ્રાર્થનાઓ કરે છે અને તમે ગીર ઉદ્યા કે પાનેરા પાનેરા આપડા ગુજરાતમાં વલસાડમાં આવેલું છે અને વલસાડમાં બીજું બીજું પ્રખ્યાત છે કે થલ બીચ તીથલ બીચ સાંઈ તીથલ બીચમાં સાંઈબાબાનું મંદિર પણ આવેલું છે અને બીજી સાઈ ચપાટી બાજુ તે સ્વામિનારાયણનું મંદિર પણ આવેલ છે, ઘણા બધા પ્રવાસીઓ દૂર દૂર થી વલ સાડનાં તિઠલ બીચ પર ફરવા આવે છે કારણ કે વલસાડનું તિઠલ બીચ એટલું પ્રખ્યાત છે કે લોકો દૂર દૂરથી સુરત છે વડોદરા છે ત્યાંથી છે અઈયા પેશિયલ ફરવા આવે છે અને એની મજા જ કંઈ અલગ છે કારણ કે બીચ હોય છે શાતિથી બેસીને બીચ નો વ્યુ લેવાનો હોય છે. વગેરે વગેરે અને તમે જેમ કીધું કે સોમનાથ મંદિર છે તો તમને બીજી જગ્યા ખબર છે તમને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પણ ગુજરાતમાં જ આવે લુ છે જ્યાં સરદાર વલ્લભભાઈની મૂર્તિ છે. ત્યાં આપણે જાય તો આપણને ઘણી બધી બાબતો એવી શીખવાની મલે છે. ને સરદાર વલ્લભભાઈ શું શું કાર્ય કરેલા શું ન તે બધું ત્યાં લખેલું જ છે અને આપણાને ક ત્યાં ન ખબર પડી હોય તો તેના લોકો આપણાને ત્યા તે વિશે માહિતી આપણને આપે છે એ મૂર્તિ ખૂબ એટલે ખૂબ ખુબ મોટી છે અને તે મૂર્તિ બનાવામાં ઘણા બધો પ્રકારનો ખર્ચો થયો છે. તો તમે તમારી લાઈફમાં કોઈ વાર ગિરનાર ન ગયા હોય તો તમે ત્યાં જઈને ત્યાંની મુલાકાત લઈજો અવશ્ય કારણ કે ઘણુ બધું શીખવાનું મળશે ચાલો તો ભાઈ આપડે મળ્યા બીજી વાર આવી રીતના ગુજરાતના ઐતિહાસિક સ્થળો વિશે વાત કરીશું.
હા ભાઈ સારું મળીએ